હા
થ સર
જામાં
આપણું ટોપિક કઈ છે ખબર આજે આપડે મોબાઈલ વિશે થોડીક ટોપિક વાત કરીએ
હા કરો હા
મોબાઈલ એ એક મોબાઈલ ફોન આજના યુગનું સૌથી ઉપયોગી સાધન છે તે માત્ર વાતચીત માટે જ નથી પરંતુ શૈક્ષણિક મનોરંજન બેન્કિંગ ઓનલાઈન થઈ ખરીદી અને માહિતી મેળવવા માટે ઉપયોગ કરે છે પરંતુ ઉપયોગી આજે વિદ્યાર્થી એ પણ મોબાઈલ દ્વારા ઓનલાઈન અભ્યાસ કરી શકે છે મોબાઈલમાં ઘણા ફાયદા છે તેનાથી દૂર રહેલા લોકો સાથે તરત સંપર્ક કરી શકાય છે ઇન્ટરનેટ દ્વારા નવી માહિતી સરળતાથી મેળવી શકાય છે આ
સમયમાં મોબાઈલ ખુબ જ મદદરૂપ બને છે પરંતુ મોબાઈલ ના કેટલાક ગેર ગેરફાયદા પણ છે જેને વધુ પડતો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને સમયનો બગાડ કરે છે સોશલ મીડ લત અભ્યાસ અને કામ પર ખરાબ અસર કરી શકે છે તેથી મોબાઈલ ન ઉપયોગ સમજદારી પૂર્વક અને મર્યાદામાં કરવો જોઈએ યોગ્ય ઉપયોગ્ય અને અ કરવામાં આવે તો મોબાઈલ આપણા જીવનની સરળ અને વધુ સજન બનાવી શકે છે મોબાઈલ એક ઉપયોગી શોધ છે તેનો સદુ ઉપયોગ કરવો જેના થી ઘણા લાભ મળે છે પરંતુ તેને દુરુપયોગ ટકાવો જરૂરી છે
મોબાઈલ ફોન ના વિકાસ સાથે નવી ટેકનોલોજી આવી છે જે સ્માર્્ટ ફોન કૃત્રિમ બુદ્ધિમાન એ આઈ જીપીએસ ફિંગર પ્ર્રિન્ટ લક ફેસ લક ઉચ્ચ ગુણવત્તા વાળો કેમેરા અને ઝડપી ઇન્ટરનેટ
હ
જેવી અનેક સુવિધા ઉપલબ્ધ છે આ સુવિધા આપણે રોજિંદા જીવનમાં વધુ સરળ કાર્યક્ષમ બનાવે છે કોરોના મહામારી દરમિયાન ફોનનુંું મહત્વ સ્પષ્ટ થયું હતું
મોબાઈલ ફોન આજના સમય ન ખુબ જ ઉપયોગી સાધન છે તેનાથી આપડે કોઈ પણ વ્યક્તિ સ્ વાત છેી જે વસ્તુઓ કરી શકે છે જેમ કે આપડે આપડા કોઈ દૂર ના વ્યવહાર વાળા હોય તો આપડે એને કોલ કરીને વાત કરી શકીએ છેએ જેમકે કોલ પર વાત થાય છે અને જો આપે જોવાની ઈચ્છા તો આપડણે વિડીયો કોલ ભી કરી શકીએ છીએ એમ કેવાય કે મોબાઈલ ફોન વિજ્ઞાનની એક અમૂલ્ય ભેદ છે એમ તો ઘર તેનાથી જીવન વધુ સરળ ઝડપી અને કાર્યક્ષમ બને છે પણ મોબાઈલ બથી આપત્તી સમયે મોબાઈલ ખુબ જ મદદરૂપ સાબિત થાય છે પરંતુ તેના આંતરિક શારીરિક અને સ્વાસ્થ્યિક ખરાબ અસર પણ પહોંચાડી શકે એ છે
અને મોબાઈલ ફોનમાં રહેલા અનેક ઇન્ટરનેટ સોશિયલ મીડિયા જે મોબાઈલ ફોન થી મદદ થી આપણે દુનિયાના કોઈ પણ ખૂણા માંથી રહેલા તરત જ વાત કરી શકી કરી શકાય તરત જ વાત કરી શકે વિડીિયો કોલ મેસેજ ઇન્ટરનેટ સંપર્ક વધુ સરળ છે તેથી આપડે કોઈને પણ કોલ અથવા કઈ પણ કરી શકાય છે
ને એપ્લિકેશન વિધર એવું બધું પણ આપણેે આ આજના જમાનાના ટેકનોલોજી ફોનમાં જોઈ શકાય છે
હમ
સારો ઉપયોગ કરી કોણ છે આપણને બગાડી ગેું ડસન કર મોબાઈલ મોબાઈલ ફોન આજેની ટેકનોલોજી નું શ્રેષ્ઠ ઉદાહરણ દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ન ઉપયોગી છે મોબાઈલ દ્વારા આપણે આપણે દુનિયાભરની માહિતી થોડા સેકન્ડ માં મેળવી શકીએ છીએ તે વપાર આરોગ્ય મનોરંજન અને સંેશ ખૂબ ઉપયોગી છે કોરોના મહામારી દરમિયાન મોબાઈલ દ્વારા ઓનલાઈન અભ્યાસ અને કામ શક્ય બન્યું હતું જોકે મોબાઈલની લગતી સમય નો બગાડ અભ્યાસ ઘટાડો અને સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ જ શકે છે તેથી મોબાઈલ ઉપયોગ સમજદારી સ્વયં અને સારા હેતુ માટે કરવો જોઈએ તે આપણે શરીરને સરળ અને પ્રગતિશીલ બનાવે છે મહત્વની ભૂમિકા પણ ભજવે છે
વ્યવસાયમાં પણ મોબાઈલ ફોન નું મહત્વ ઘણું થઈ ગયું છે વેપારીઓ ગ્રાહકો અને સંપર્ક રાખી શકે છે અને મોબાઈલ ઓનલાઈન ચુકવણી પણ કરી શકે છે અને પોતાના વ્યવસાય નું સંચાલન સરળતાથી કરી શકે છે બેંકિંગ ટિકિટ બુકિંગ ખરીદી અને સરકારી ખા સરકારી સેવકોને પણ મોબાઈલ દ્વારા ઉપલબ્ધ થઈ હોય છે મોબાઈલ ફોનમાં મનોરંજન એક મહત્વપૂર્ણ નું સાધન છે એ લોકો ગીતો સાંભળે છે ફિલ્મો જોુએ રમતો રમે છે સોશિયલ મીડિયા દ્વારા પરિવાર સાથે જોડાયેલા રહે કેમેરાની સુવિધા પણ યાજદારો પરોને ફોટા અને વિડીિયો સ્વરૂપ સાચવી શકે કાય છે
મોબાઈલ વિશે આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અનિવાર્ય સાધન બની ગયો છે મોબાઈલ દ્વારા લોકો એકબીજા સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે ઉપરાંત ઓનલાઈન શિક્ષ અને ડિજિટલ એમ તમે કીધું તે વાત બરાબર છે સતત મોબાઈલનોો ઉપયોગ કરવાથી આંખોમાં થાક ઊંઘમાં ખેલેલા ને એકાગ્રતા ઘટાડો થઈ છે છે સમય મર્યાદામાં રાખવો જોઈએ સમજદારી પૂર્વક ઉપયોગ કરવા માટે આવે તો મોબાઈલ જીવનને વધુ સુવિધાજનક અને સફળ બનાવે છે એમ તો મોબાઈલ આપણા જીવનમાં જરૂરી બી છે પણ એમ કેવાય ને કે મોબાઈલ આપણને નુકસાન ભી પહોંચાડે છે મોબાઈલ ફોન આજે એક માત્ર સંચાર નું સાધન નથી પરંતુ જ્ઞાન અને માહિતી નું મહત્વપૂર્ણ સ્ત્રોત પણ છે મોબાઈલ દ્વારા આપણે પુસ્તકો વાી ી ઓનલાઈન કોર્સ કરી શકી છએ બેન્કિંગ સેવાઓ અને ઉપયોગી કરી શકે છે એમ તો દુનિયાભર ના સમાચાર જાણી શકે છે મોબાઈલ નો ઉપયોગ સંતુલિત રીતે કરવું જોઈએ યોગ્ય ઉપયોગથી મોબાઈલ વિકાસ અને પ્રગતિથીનું સતન બની રહ્યું છે
મોબાઈલ ફોન ના વિકાસ સાથે નવી ટેકનોલોજી અને મોબાઈલ ફોનમાં સ જીપીએસ અને ઇન્ટરનેટ વધુ વધુ કરતા આવે વપરાય છે જે પહેલા આવું કઈ નથીતું અને પછી આપણે મોબાઈલ ઉપયોગ સંતુલિત જવાબદારી પૂર્વક કરવો જોઈએ અ્યા
યોગ્ય માટે મોબાઈલ ઉપયોગ કરવો જોઈએ અભ્યાસ અને પરિવાર માટે ફાળવાનો સાયબર સર સુરક્ષા નું ધ્યાન રાખવું જરૂરી છે
હા મોબાઈલ ફોન માનવ જીવન વધુ સરળ બનાવી ઝડપી બનાવી છે આજે એક જ મોબાઈલ નો કેમેરો ઘડિયાળ કેલ્ક્યુલેટર ઇન્ટરનેટ બેન્કિંગ અને મનોરંજન જેવા સુવિધાઓ ન ઉપ કરે છે મોબાઈલ ફોન આજે દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી સાધન બની ગયું છે તેનાથી આપણે મિત્રો અને સગન સંબંધીઓ સાથે સરળતાથી સંપર્ક કરી શકીએ છીએ મોબાઈલ દ્વારા ઓનલાઈન શિક્ષણ આરોગ્ય સંબંધિત મનોરંજન સરકારી મોબાઈલ સરકારી સેવાઓ લાભ પણ મળતી મળી શકે છે ડિજિટલ યુગમાં મોબાઈલ સમયની બચત કરે છે અને ઘણા કાર્યોને સરળ બનાવે છે પરંતુ રમત સોશિયલ મીડિયા એકાઉન્ટ અને એપ્લિકેશન વધુ પડતો ઉપયોગ જીવનમાં અસંતુલિતતા લાવી છે લાવી શકે છે તેથી મોબાઈલ નો ઉપયોગ જરૂરી કામ માટે મર્યાદિત મર્યાિત સમય સુધી ચમત્કાર હેતુથી કરવો જોઈએ યોગ્ય ઉપયોગથી મોબાઈલ આપણા વિકાસ ની સરળતાથી સાર સાથી બની શકે છે છે
મોબાઈલ ફોન ના વિકાસ સાથે નવી ટેકનોલોજી પણ આવી જે આજે સ્માર્ટફોન કૃત્રિમ બુદ્ધિમાત એઆઈ જીપીએસ અને ફિંગરપ્રિન્ટ ફેસક ઉચ્ચ ગુણવત્તા વાળો આ સુવિધા એ આપણે રોજિંદા જીવનમાં વધુ સરળતા કાર્યક્ષમ આવે છે કોરોના મહામારી દરમિયાન ફોન મહત્વનું સ્પષ્ટ થયું શાળા અને કોલેજ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું
મોબાઈલ ફોન આધુનિક જીવનની એક અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે આજે શિક્ષણ વેપાર આરોગ્ય મનોરંજન અને સંંતોષ ના વ્યવહાર જેવા કે અનેક ક્ષેત્રોમાં તેના વેપાર ઉપયોગ થાય છે. સ્માર્ટફોન જેમ કે તમે કહ્યું મોબાઈલ ફોન આજના યુગમાં સંચાર અને માહિતીનું શક્તિશાળી સાધન છે. તેના દ્વારા લોકો વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલા હોય તેથી તે લોકો એકબીજાને સંપર્ક કરી શકે છે. જોકે મોબાઈલ ન બિનજરૂરી અને લાંબો સુધી ઉપયોગ કરવાથી આંખો પર તાણ અને ઊંઘમાં ખલેલ હોવાના કારણે તે બધું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. મોબાઈલ હેર. યોગ્ય ઉપયોગ થી મોબાઈલ માનવ જીવનને વધુ સુખદ સરળ અને કાર્યક્ષ બનાવે છે. મોબાઈલ ફોન વિજ્ઞાનની અને એવી શોધ છે જેને સમગ્ર વિશ્વ એકબીજાને નજીક લાવી દેવું આજે મોબાઈલ માત્ર વાતચીત નું સાધન નથી પરંતુ શૈક્ષણિક વેપાર આરોગ્ય મનોરંજન સંપર્ક પૂ જવાબદારી અને સારા હેતુ માટે કરવું જોઈએ. જોકે તેનો વધુ ઉપયોગ સમય નો બગાડ માનસિક તણાવ અને વ્યવસ્થિત સંબંધિત ઉપયોગ કરવો જોઈએ અને મોબાઈલ નો યોગ્ય ઉપયોગ વ્યક્તિ વિકાસ અને દેશની પ્રગતિ પણ મહત્વનું યોગ યોગદાન આપી શકે છે તેનાથી ફોન તો એ આપણા જ જીવનમાં જરૂરી છે. છે. પણ એનો છે ને આપણે લિમિટમાં ઉપયોગ કરવો જોઈએ એમ કહેવાય છે. ઓકે થેન્ક યુ.
વેલકમ.